શું કરીશ?
કાંઈ ચોહાઈલી હમડે.
હમ્મ, એવું હે.
કરવાનું પણ મારે તાપ નું બારે કરવા જવાય નહી.
ના એઈજ ને કેટલો તડકો બાપ.
પરમા છેરો કોન પડે?
તો? તે કેટલી આઈસક્રીમ, ગોલા ખાધા?
અરે હું તો ડેલી ખઉ બેન મારું તો ડેલી ન ફિક્સ જ હોય ડેલી ખાવો જ પડે મારે.
મારે એવું ત્યાં તો હાલે નઈ? કુલ્ફી તો હોય જ.
મન તો શરદી થઈ છે પણ કહીને હું તો ખાતે છે રાખુ બેેન.
બને કમેટ ના પણ
હા મને એવું જ છે ભાઈ મને ફરથી ના જોકે નાનો પાડે પણ હે ને ડે લેખાય તો ભાઈ ના જ પડે ને.
એ તો એટલે જને મને એમ કે કે ડેરી ખાઈ શરદી થઈ જાય પછી બે હેઠારયો.
હમ મને એવું જ છે પણ હું તોય ખાવ જ છું મ કોઈને વિનંતી.
હા એ. ખાવું જ ખાવું જ છે અમારે ગરમી.
હમ હમ.
એ તો અત્યાર શાકભાજીમાં ખાધું આજે?
શાકભાજીમાં શાક મતલબ શાક શું ખાધુ એમ. મે આજે મેં જયમું જ નથી કે બેન
ને કા?
મને ભૂલાઈ ગય યાર પેલી વાર મને જમતા ભૂલાઈ ગું સિરિયસ.
અરરર
અરે મને. હ યાર મહેંદીમાં મહેંદીમાં હોવાની મહેંદી કરું તો મને યાદ જ નથી જમવાનું. એમે પછી મને કોઈ બોલાય હોય નહી. જમવા લે
હ. જા તો જમી લે
હમ્મ આ હારે જવું જ જોઈને શું કરું. ભૂખ તો લાગે મને ક્યાર ની. પણ મને એમ થાય કે હમણાં આ કરીને જાવ, આ કરીને જાવ.
તું કર છો ને તો એમ કે તો આપ્યું એ હું અત્યારે કરવા મંદી માં?
અરે હાથ કરું હું હાથ.
અશા હાથ માકુ ભરશ એમ.
હમ્મ.
માવટ એક વાર ફોટો તો મુક. કલ છે કેવું કરસ તો.
હા જોવે તારે હું તને મોકલીશ.
હા મુક કલ છે.
હમ્મ.
હમ્મ. હું તો કૌખા જાય છે કે ખારું?
અરે હારું તો હવે જમવા મને જમવાનું યાદ રેતું જમવું ને. કસમ થીયરા તમને હાચુ. અચ્છા હું ભુરાય ગયું?
આપડ બહ બીજી થઈ ગઈ.
હા હા અચ્છી વાત હે બીજી કોને કે, હમ્મ. ફોનમાંન ફોનમાં પૈડા રે ને એટલે.
અ યાદ જ નો રયુ જમવાનું હે આપણેે.
હા. હમણાં ફોન ન હોય ને એટલે બધું યાદ આવે. ખાવાનું પેલા યાદ આવે.
હા ખાવાનું પ બરોબર ચાર્જિંગમાં ફોન એટલે તો બધું યાદ આવે.
હમ્મ.
ચાર્જિંગમાં જેમ ફોન લીધું એમ બધું ભૂલાય ગયું.
હમ્મ, સાચચી વાત. છે તારી હાવ હાચી વાત હે સો ટકા.
તું કઈ સિરિયલ વિરિયલ જોસ કે નહી?
સિરિયલ બાયું જોવે હું તો સિરીઝ જોવ.
કે મત આપડણે ઇન્ડિયન કે પછી બલી
ના હોળ હોળ. કોઈનેઈ હોને ઓછું. ઈન્ડિયાને નથી સોરી પાકિ તાનની હે.
હા હુય પાકિસ્તાની છું
કોઇ લીમા માવાડી છે નહી જો
માવડી
મા કરીને હે એક જો છે તું તું કઈ છો
હું હમણાં જોઈ ત મેરી શહેઝાદી એને પેલા કઈક જોઈ તી મે
એક છોકરી આવે ખબર એમ બો આમ એંગલ ઇશુ શું એ એટટ્યુડમાં જોઈ જઈ હોય તો મોટી મોટી વેલ્યુ બકતી હોય એ છોકરી સીરીઝ મને બહુ હુ તને પછી મોકલીશ ફોટો
હમ હુ કેટલી જોઈ મેં તો મજા આવે ટાઈમ પાસ થઇ જાય એક વાર
હાજી હવે વધારે ટાઇમ પાાસ થઇ જાય
અ અર ખાયનું
હમ રાતે ક્યારેવું હુવે તુ
ત્રણ વાગે મારે તો
બસ બે ત્રણ વાગુ વિચાસ
હા ત્રણ તો હા મેક્સિમ હોઈ હુઈ જાઓ.
હમ્મ પછી ઉઠું બારેક વાગે. ના ઉઠાય હુતુ રહેવા તો પણ.
ઓહ બસ બર ના કેન નાસ્તો હે ખાાવું હૈ કઈ નહી પૂરું હોતા રિયો
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ. હેડ નાખે એટલે ઉઠી કા?
ના અલી એમ તો રેને મમ્મી કઈ નહીં હોવા દે હું હુંતાં હોય ને એક વાગે ને તો હુંવા દે પણ પપ્પા આવે તો પછી જાકુ ઉઠવું પડે.
હમ્મ બરાબર હ ખૂબ આવે તો ઉઠું પડે.
ઉઠું હા. અત્યારે વધી કે હુંવા
હાચી વાત મોડા મોડા હુએ તો કેજ ને ભાઈ.
હા. તું કેટલા હુઈ જા?
હમ્મ મારું તો કઈ નથી હુંવાનું ના નથી ના ઉઠવાનું ફિક્સ.
કેટલા હવે?
છો વાગે.
અરર સવાગમાં ઉઠી જા તું?
યાદ
કરવુ એટલું વહેલું ઉઠીન?
મારા પપ્પાને નાસ્તો બનાવી દો. મને બહ સુખ બનાવાનું ખાવાનું.
વાહ.
તો પછી એમ કઈ થોડી હોય.
તો જરાય ડર નહિ મન તો કોઈ ખવાર ઉઠવાની કે મન તો મન થાય. વા દઓ કયા ચાવો થવો.
હ મને પેલા કેવું કરતા ઘરેથી ઉડતી નઈ ને તો પંખો બંધ કરી દે લે તો હુભી થઈને પાછું ચાલુ કર બીજા તો મારા પપ્પાએ નવું ચાલુ કર્યું બાથરૂમ માંથી બહાર નીકળે અને હે ને ચાલુ રાખ દે કે શ્રુતિ ઉ બી થા ફટાફટી કે નોબંધ કરી દે લે. હવે પછી મેં એ મૂકી ગય નળબંધ કરીને હુઈજવ. પેલા હવે નહી. હમ્મ હવે તો હું ડાઈ થઈ ગય.
તો ટ્રેનિંગ હારી એ
હા.
મને તો કઈ કે ને ઘરમાં ત કાંઈ કેહવાય નઈ, મમ્મી ત કામમાં તો એ તો આંટી હાઉસ હેલ્પે આવે, મમ્મી કર લે કામ તો કાંઈ એવુ હોય નઈ
હા તારા આંટીને મમ્મી એટલે મતલબ તારા આંટી એ અઈયા તમે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો કે? એને તાર આન્ટી કાંઈ કરે નઈ એમ
નઈ ક મારા ઘરે કોઈક હેની અમે અમે જ રઈયે ચાર જણા જ, મમ્મી પપ્પા ને હું ન ભાઈ, હં જોઈન્ટ નથી રેતા. એટલે આપડે જ ક કામમાં હોય ને આંટી ઈ આવે એમ.
હોય હં, એમ કે ને તો
ઈ ને મમ્મી કરી લે બેય કામ
બરાબર.
હું તો કંઈ ન કઉ હુતી પડી હોઉ.
હમ્મ, હમ્મ કયા ગામ થઈ શને જાય કા?
હો
હમ્મ.
પછી નો આવે તો કરવું પડે હો હાવ ઓટલો અવડો મોટો ઘરે પસ મન તો એમ થાય અવડો મોટો હોય
એન કરતા નાનુ હોય તો હારુ. તો કાં?
તો
હમ્મ, નાનું હોતું પણ એમ થાય કે ભાઈ આવડું અચ્છા.
હા મોટું જોઈ મોટું હો તો એમ થાય આપડી ઉપર કામ આવે ને તો જ ખબર પડે ઓડો મોટો એ.
હમ્મ ન ક તો નાનું જ લાગ્યું.
હા.
સાચીવાદ. હાલ રાખૂ દી
ભલા રાખી બીજ તું હું કર મંજુ, ગણેશ્વર હે ને એનું ઘર બતાવતા તા.
પછી?
પછી એમ કે હા મન જગ્યા મારીને આમનું કેટલું ભાષણ આપે બાપ.
હા.
નોકડું ફાકા જી કે હા
સાચી વાત એટલું બધું હોત તો તમે ભઈ કા જોબ કરો દસ હજાર વાળિયા ને કઈક
હા એલે કેટલા ફાકા જી કે.
તો હા મેની જગ્યા તમારી હતી તો તમાર નામે હે કે એમ પૂછે ને પેલા તારે?
પાછો તો હું કે ખબર કે મારે રીવા મારે રીવા બો હા ભાઈ તારી રીવા
હા પણ તારી છોકરી એક છે ખબર હ અમને ને કેઈ
તોય કે આ આટલું વાંચ છે ને આમ કરને આટલી વાઈ ગય
એ તો મુઠો ભરે કે ભરેને
તો એને કઈ થયા કર તમારા કરતા અમને વધારે ખબર હૈ
હ એના એ પપ્પા ને બધાને એમ થતો કે બધા ડાય હ પણ બધા ને બધા ને ખબર છે
પછી તો કેવડી કેવડી ભાગ ખબર કે મારે હેન પાંચસો કિલોગ્રામ કેવું કઈકી લો કે ચાંદી લેવીઈ હ હાર ઊડી કે પણ ક્યાય મળતી નથી ને આવું ન હોલુ પાંચસો કિલો કે આમ એવું કઈક કેતા ત હતા હવે
પાંસો કિલો નઈ કીધો પાચસો ગ્રામ કીધો છે એવર ન પાંસો કિલો લેવાની પાંચસો ગ્રામ એટલે કેટલું છેડ અડધો કિલો જ છો
હા એમ કીતા ત હ એ કેમારે લેવી હે પણ કે ક મળતી હે નહીને આમ લિન ભાઈ તો
મારા બોબા છોડે કોન્ટેક્ટ કરાવી દે લ એને કે ચાંદી દેવડાઈ તો
પપ્પા એ ચાંદી સોનાનુ કરે
હમ્મ.
એવું હે
હા.
તો હમણાં મારો બર્ડે આવે, હું લેવાની હબે રિંગ ચાંદિની
હા, રિંગજ હવે બનાવેલું રેડીમેડ દાગનું ના હોય
અચ્છા બિસ્કીટ ને
હા, બસ.
બિસ્કિટ
હમ્મ.
હા, હું તો ત્યારે લેવાની, મારા બર્ડે ગિફ્ટમાં હું લેવાની હું મને
હમ્મ, તારા બડે ગિફ્ટ મા તું એવું લેવાની, હા.
હા, મતલબ રીંગ લેવાની હું એમ
બરાબર એમકે
મારે પેરવા રોજ
હમ્મ, બરાબર. મને ચાંદી નો બહુ શોખ હે. મને ચાલે સિલ્વર હ ગોલ્ડ કરતા મને ચાંદી વધારે ગમે. મારે પહે રિંગ હે ચાંદીનું બ પણ
મને મળને તો હેને સોનુંને ચાંદી કઈ પહેરા જ નદે, કે તું હાચવતી નથી કે હભળાઈ કે ક્યાં રાખ દે ને તને ખબર નહી હોય કે
હમ્મ, હાચી વાત હૈ.
એમકે તું રાખ, એમકે તું રાખ ક એકવાર હે ને મારી મમ્મી એમને બધું કાઢતા હોય ને આપડે સાફ બધું કરવું હોય તો ખાના બનાવ તો કાયડીઓ મારી રીંગ એમાં કાઇઢી, હું હે ને પેરીનેવડ રોમ તા હોણા ફિંગર માં તો હે નિયામ કપડામાં નાખતી ધી રિંગ સોનાની
ઓહ
પછી મમ્મી રાખો ટણગ્યા કે ક્યાંય કે મને લાય કાઢી ઈ કે હૂં કવ મમ્મી મારી હાટે મેં કે મેં પેહરીજ નથી
હાર
તો
હારું. કાઈ નઈ યાર મને ફોન આવે હે, હું તને હવે પછી કરું હો.
હા, હા તો હાલ બાય.
હા બાય-બાય.